શું કરે? કંઈ ની બેહીને રિલ્સ જોવો.
બરાબર.
ચા પાણી કયરું કે?
ના બાકી.
હા. કંટાળો ની આવે ઘરે?
ના હવે કાલથી કોલેજ જવાના, આજે તો સન્ડે રજા એટલે કંઈ નહીં. સ્ટડી એવું બધું કર દેવાનું ટાઈમ મળે તો.
હે. ત દાખલાની પ્રેક્ટિસ કયરી કે નહીં?
નહીં બાકી જ છે હજુ સૂત્ર બી મોડે કરવાના બાકી છે.
બોવ લાંબા સૂત્ર, નહીં યાર?
હા બોવ બધા છે, પણ કરવા તો પડે હેજ.
પણ આટલા બધા કોણ આપે યાર?
છે તો હવે કરવા જ પડે ને.
એ એક ચેપ્ટર ના આટલા બધા.
હા.
શું કહે કંઈ શોપિંગ વોપિંગ કરવા ગઈ કે નહીં કપડાંની?
શોપિંગ હવે દિવાળીમાં.
ચલ હારું હો, મને તો દિવાળી માં બી કોઈ શોપિંગ કરવા ની લઇ જાય.
એવું?
હમ્મ.
હમ્મ.
કેટલા દિવસની શોપિંગ કરવા ગયેલી?
મતલબ?
એટલે મતલબ કે તહેવાર ખાલી ન્યુ યરના માટે, કે દિવાળીના માટે કંઈ માટે
એમ તો બીજા હોય ને આગળ લીધેલા રક્ષાબંધન ના આમ તેમ. પછી કોઈ ફંક્શન આવી ગયું હોય કોઈ મેરેજ માં લીધેલા હોય, તેમ ચલાવી લેવાના, બાકી નવા વરસ માટે નવા
અચ્છા. કાં લેવા જાઈ?
મેં પારડી થી લેવ, ને એ ની ગમે તો પછી વલસાડ થી લેવ.
પારડીમાં સસ્તું પડે કે વલસાડમાં સસ્તું પડે?
હમ્મ-હમ્મ. બંનેવ જગ્યાએ હરખું જ પડે એમ તો.
મને તો પારડી જેવું સસ્તું પડે. વલસાડ તો બહુ મોંઘુ લાગે.
હા. અહ બધા મારા દીદી, ને ફોઈ લોકો અમુક લોકો છે ને તે ઉદવાડા માં રહેતા છે. તો એ લોકો બી અહિયાં પારડી જ આવે શોપિંગ કરવા. અહિયાંથી જ બધા લઇ જાય. એ લોકો પેલો દરિયો છે તો ઉદવાડા ગામ-
ઓહો! ઉદવારા ગામ.
હા.
હા હા અચ્છા.
એ લોકો
જે અહિયાં પારડીમાં જે ડ્રેસ ની પેર છે ને સાત સાતસોમાં મળે ને
હા હા હમણાં સેલ ચાલતું છે બધી દુકાનો માં.
હા તો તે વલસાડમાં એકવીસસો ને બાવીસસો.
ના ના અયા અહિયાં તો અહીંયા જ હારું પડે.
એટલે મને તો વાપી બી ની ગમે મને તો પારડી જ ગમે.
હા બરાબર. અમે લોકો અ ભાભી નું શ્રીમત હતું હા. તો ફોઈ લોકો ને ભાઈ લોકો અહીંયા આવેલા શોપિંગ કરવા માટે. એ લોકો આખું બીલીમોરા ફયરા. તો ચીખલી ફયરા પારડી માં બી બધી દુકાનોમાં જોઈ લીધું એક દુકાનમાં સાડી ગમેલી હુતી પણ એ લોકો પાછું આખું વાપી ફયરા, વલસાડ ફયરા પાછા આયવા પારડીમાં જ જે ગમેલી ને તે જ સાડી લીધી પછી
એવું કે ખાલી વાપી નામનું છે વાપી માં કઈ નહી છે હારું મ
આપણે
તો કે છે આમ
હા.
એના કરતા તે સુરત જ હારુ પડે.
સુરત
હા સુરત મુુંબઈ હા.
હા બરા
એ મુંબઈ સિદ્ધિવિનાયક માં ગઈ કે ની?
નથી ગય હજુ મુંબઈ મેં ગયેલી છે દીદી નું શ્રીમત હતું ને ત્યારે. બસ પછી કોઈ ફયરી નથી.
સિદ્ધિવિનાયક મંદિર બી ની ફરવા લઈ ગયા.
ના તું ગયલી?
ની ગયલી આ વર્ષે જાવાનો પ્લેન છે.
આપડે કોઈ ફરવાનો પ્લાન બનાવીએ ફ્રેન્ડ ફ્રેન્ડ.
ચાલની કશે તમે તો તને તો મોકલાવે જ કે ઘરથી.
હા મને તો ના ની કેય ફ્રેન્ડ લોકો હોય ને એટલે કઈ ની.
અચ્છા તો તારી પારડી માં કોઈ ફ્રેન્ડ હતી કે નહી?
પારડી માં મારી ફ્રેન્ડ લોકો છે પણ એ લોકો પારડીની કોલેજમાં મે વલસાડની કોલેજમાં એટલે હવે એટલું ખાસ ની.
પણ અચ્છા તું પેલું પારનેરા પર મને મળલી તે લોકો
હા તે લોકો મારી ફ્રેન્ડ છે હા.
કે તે લોકો હાથે કસે ફરવા જવાનો પ્લાન ની બનાવે તું?
પણ હવે અમે લોકો પહેલા હાથે હતા ને કોલેજમાં તો પેલા ફરવા જતા પણ હવે મેં આ કોલેજમાં એ લોકો એ કોલેજ માં એટલે કઈ મેળ ની પડે. એટલી વાતચીત બી ની થાય એમ. હા એમ છે ફોન આમ કોઈ કોઈ વાર આવે પણ એટલું વાતચીત ની થાય આમ.
એ આ વષે તો કોલેજ માં બી ગણપતિ છે તારું પારડી મા ની હતું કે ગણપતિ વાળું.
ની પારડી માં નથી.
પાારડીમાં તો કય જ ની મળે એમ કેની
હા કઈ નથી
ખાલી જન્માષ્ટમી
હા ખાલી જન્માષ્ટમી
કેવી મજા આવે જન્માષ્ટમીમાં
જન્માષ્ટમીમાં પેલું ડી જેે હોય એટલે બધા નાચે બસ એટલું જ હોય બીજું તો કઈ નઈ ને છોકરી લોકો અને છોકરા લોકો માટલી ફોડે.
અચ્છા હા મેં એમ પૂછું કે ગીયા વર્ષે જે તમારે અહંયા નીલું ઓર્કેસ્ટ્રા આવેલું
હા
કેવી મજા આવેલી
પારડી માં કે તા
હા પારડીમાં
પારડી માં સેકન્ડ યર માં ને અમે લોકો ની ગેલા મે ને મારી ફ્રેન્ડ બનેવ
કેમ
અમે કશે બીજે ગયેલા હતા કામ માટે તો પછી ત્યાં ની જવાયેલું જન્માષ્ટમીમાં એજ દિવસ અમે બીજુ કામ આવી ગયું.
બંનેવ જણનું
મેં તો પેલા તા કામ પતાવું પછી મે તો બીજે જામ મને તો પેલા ફેસ્ટિવલ ઉજવાનું બો ગમે.
દિવસ જ નીકડી જાય ને પણ એટલે અમારે ઇમ્પોર્ટન્ટ કામ હતું એટલે
હા એના ફર્સ્ટ યર જ્યારે અમે ફર્સ્ટ યર માં હતા ને વલસાડમાં
હા
ત્યારે નીલુ ઓર્કેસ્ટ્રા આવેલું બહુ મજા આવેલી.
એવું
પણ અમને ઉપર ઉપર થી વાત મળેલી કે તમને પારડી વાળા ને મજા નહી આવેલી એમ
ની મને નથી ખબર એતો
મારી બીજી ફ્રેડ લોકો છે કે નઈ બધા એમ.
આ વર્ષે આવાની છે ને વલસાડમાં જન્માષ્ટમીમાં
હા.
દર વર્ષે જાય.
દર વર્ષે જાઉ મેં તો.
ચાલ તો મેબી આવા દેસ દેસ માં તું આવે સાડીઓ પેરને
મેં બધા ડેઝ ઉજવુ.
તો હવે મેં બી આવા કેમ કે મારો પેલા વખતે ક્લાસ ચેન્જ થયેલો કોઈ બી ફ્રેન્ડ ની હતું ને મારા હાથે એટલે પછી મને ની મજા આવેલી.
કેમ તું તો મને તો તું ઓળખતી હતી આપણે બે
તને ઓળખતી હતી પણ આપડે પછી બી માં ઉતા પછી મેં સી માં આવી ગેઈ.
ત્યારે આટલું બધું કોઈ ઓળખાણમાં ની હતું તારા હે ને.
હા કોઈ બી ની ઓળખાણ હતું.
હાં આ વખતે તો મોલિકાને બધા છે.
હા એટલે મોલિકા આવે?
હાં બધા આવે યાર.
હમ્મ પછી મેં તમારા લોકોના ફોટા એવા જોયલા ડેઝના પણ પછી એટલું આમ આપડો એક ક્લાસ બી ની બચે એટલો કોન્ટેક્ટ ની એટલે પછી મજા ની આવે એટલે પછી મેં ની આયવી. પારડીમાં જવાની અતી પણ પછી તાં બી ની ગેઈ.
હ આ છે ને તે મોલિકા લોકો ખાલી સાડી ડે ને એજ ઉજવે.
હાં.
પણ અમે લોકો તો છે ને બધા ડે ઉજવીએ અમે તો ટ્વિન્સ ડે બી ઉજવીએ ને
થર્ડ ડે ઉજવતા ફર્સ્ટ યર માં સેકન્ડ યર માં મેં કંઈ બી ની કયરુ કોઈ ની ફ્રેન્ડ ની હતું એટલું ખાસ હવે થર્ડ યર માં તમે લોકો છે તો આપડે હાથ છે તો ક્લાસ માં તો કરહુ હેં ને.
અમે ફર્સ્ટ યર માં બોવ મજા કયરી સેકન્ડ યર માં જરાક ઓલવાઈ જેવા ગીયા. મેં થડી અમણે થડ થર્ડ યર માં લાસ્ટ યર છે એટલે બધા ઉજવાના છે પેલે સ્થી જ નક્કી કરી મૂકવાના.
છે એટલે જ તો પેલું મે બી જવા માટે રેડી રેઈ ધરમપુર ની તો મેં પોતે જ ની આવું.
અરે અરે ગીયા વર્ષે એ લોકોએ હું કરેલું ખબર કે છે ને તે ટ્રેડિશનલ ડે ને સાડી ડે બે એક જ દિવસે રાખેલું. તો મજા ની આવે યાર સાડી અલગ રાખવા જોઈતું તું ને ટ્રેડિશનલ અલગ રાખવા જોઈતું અતું.
એજ તો.
એટલે આ વર્ષે જો હું હાથે રાયખું ને તો અમે છે ને જે ડે મને ની ગમતો રેય ને તે ડે માં અમે ટ્રેડિશનલ લેય લેવાના છીએ.
હાં બરાબર.
અમે ફર્સ્ટ યરમાં અમે તે સાઉથ ઈન્ડિયનનું લુક લીધેલું હતું હાં ટ્રેડિશનલમાં
એવું સાઉથ ઈન્ડિયનનું કપડાં ને એવું બધું કેવી રીતે કરે તમે લોકો એ પછી
છે મારા પર છે મારા પર ફ્રેન્ડ પરથી એડજસ્ટ કરેલુ મેં હા. વિની પર બી છે વિની પર તો બે બે સાડી છે સાઉથ ઇન્ડિયનની.
હાં
મને આ વખતે કે જે એમ આ
હા પછી સેકન્ડ યર અતું ને અવાજ આવે
હાં હા આવતો છે
અવાજ અવાજ આવે સેકન્ડ યરમાં માટે છે ને
હાં
સેકન્ડ યરમાં અમે લોકો ગુજરાતી સાડી પેરવાના અતા હલો અવે અવાજ આવે?
હાં આવતો છે.
મને બી તારો અવાજ આવતો જ છે.
હા સેકન્ડ યર માં અમે લોકો એ એવું પ્લાન બનાવેલું હતું કે અમે લોકો તે ગુજરાતી સાડી પેરહું ટ્રેડિશનલમાં તો અમે લોકો ની પહેરી ગયેલા એમ ખાલી પ્લેન બનાવેલો પણ પહેરી ની ગેલા
પછી
ને પછી બીજા બધા હતા ને અમે કોલેજમાં જઈને જોયું ને
હા
કેટલા બધા કેટલા બધા લોકો ગુજરાતી સાડી પહેરીને આવેલા. જે અમે વી વિચારેલું હતું તેજ આ
ઉદવાડાની જે થતી કે
હા એમ
તમે ત્રણે ઉદવાડાથી જ આવે.
હા ની ની એક વલસાડની છે.
કોણ વલસાડની પેલી પતલી પતલી છે
તેરી પતલી હા
હા ને તમે બંને ઉદવાડા થી
હા આ વર્ષે એડજસ્ટ કરી મૂકજે આ વર્ષે અમે લોકો પેલું લેવાના છે.
હું
પેલું કયું લુક કેય પેલૂ અરે ભૂલી જ ગેય હે ના બંગાળી ના
મરાઠી
રાજ રાજસ્થાની રાજસ્થાની
ઓહ એ તો માર ફેવરેટ પણ માર પા કપડાં નથી મને છે ને એ લુક બોજ જ ગમે બોજ ખબર તને મારું ફેવરેટ મને રેડી થવાનું હોય ને તો મને રાજસ્થાની પેલું ગોલ ગોલ ટીકો અને એવું મને લગાવવાનું બૌ ગમે.
હા એ જ તો યાર મને તો એજ
આટલી ભીડ માં
અરે કોલેજમાં જ ચેન્જ કોલેજમાં ચેન્જ કરી નાખવાનું બો મોટું વોશરૂમ અમે
તો આપડે કોલેજમાં ચેન્જ કરહું ને મારાથી તો એવી રીતે પછી ઘરે ની જવાય
અમે કોલેજમાં જ ચેન્જ કરીએ. રેડી ઘર થી થિયાવહુ કેમ કે છેને ઘરના આપને તૈયાર કરવામાં મદદ કરહે કેની
ઓય તો મને તો શરમ લાગે અહીથી આવવાનું પછી
એ મોડું બાંધી ને આવાનું અમે લોકો બસમાં જ આવાના છે અમે તને ફોન કરુ તું પારડી પરથી બેસી જાજે.
હારું તમે બસ માં આવાના તો કઈ ની
હા એટલે છે ને મારી ફૂઈની છોકરી રોફેલમાં છે ને તો એ એને છે ને ગીયા વર્ષે એ હા તો એને ગીયા વર્ષે આલુક લીધેલો ને
હા
એના પર છે ને જ્વેલરીને બધું છે આઉટફિટ બી એને વેચાતું લીધેલું સ્પેશિયલ
હા
તો તે મેં લઈ લેવાની છે એમ.
ઓકે
ઓય પણ જો ની જો કપડાં ની હોય આ તો બી આપડે આપડા જે ઘાઘરા હોય બરાબર તે આપડે પેરી સકીએ ને ઉપરથી ખાલી એ લોકોનો જેવો દુપટ્ટો જ લાખવાનો રેય ને
ની પણ મેચિંગ ની થાય તો ની મજા આવે પછી હમ્મ. ની મેં તો વેચાતું ની લેવા મેં તો કોઈ પાંહેથી લેઈ લેવા મારી કોઈ ફ્રેન્ડ હોય કેમ એડજસ્ટ થાય તો
હા પણ યાર મારે આ વખતે આ લુક લેવો જ
ઓય મારે બી લાસ્ટ યર છે તો મારે મને રાજસ્ થાની લુક બો ગ મરાઠી ને બંગાલી ને એ બધા કરતા મને આ રાજસ્થાની વાલી બો જ ગમે
હોય ને એનું યાર રીલ્સ બી બો મસ્ત અને બો એનું કઈ હાં એનું કંઈ અલગ જ એમ હેં ને
હા એનો છે એનો છે ને થોડો ડાન્સ બી આવડતો છે મારી ફ્રેન્ડ છે ને આખો ડાન્સ કરેલો બતાવેલો તો મને થડું થોડું આવડ તુ પછી આપડે થોડું થોડું કર દે
મારી ફોઈની સોકરી બી નાચેલી બો મસ્ત થઈ જાય સોંગ એનું બો હારા
પેલું મને ર મોરે બોલે સા
હાં થોડાને ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મ